તો.
હેલો. ! જય શ્રી કૃષ્ણ.
ક્રિષ્ના કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
બસ મજામાં. શું કરો છો બીજું?
બસ બાકી કઈ નહી, હવે જ કામ પટ્યું આરામ કરતી હતી. તમે શું કરો છો?
બસ અમે બસ હવે કામ પત્યું છે. થોડું. થોડું બાકી છે એ થોડું કરવાનું બાકી બાકી છે હજી, જમવાનું થોડું થોડું એક બે જણાનું બાકી છે, ઘરમાં.
ઓકે હજુ જમવાનું બાકી હશે! આ બરાબર. કઈ નઈ હવે તો કેટલા હવે તો આ હોળી પતી એટલે મજા આવી ગઈ હોળીમાં ત તમે મજ હએન્જોય કર્યો આ હોલીમાં?
હા હા! અમારે તો અહીં બહુ જ હોલી હોલીનો ફેસ્ટિવલ બહુ જ સારી તરીકે રીતે અહિયાં ઉજવાય છે.
હા સેમ અમારી ત્યાં પણ, અમારી સોસાયટીમાં તો હોળી દહન પણ હોલિકા દહન પણ કરે છે, અને પછી લોકો આ હોલી કલર્સ લાવે છે, આ ઓર્ગેનિક કલર જ યુઝ કરતા હોય છે પછી બધા લોકો અઅઅ નીચે સેજમાં ભેગા થાય છે. પછી ઈન્જોય કરે છે.
હા હા અમારે બી કોમન પ્લોટ છે ને, તે કોમન પ્લોટમાં બધા અમ ભેગા થાય છે. અને ત્યાં જ બધું સર વ્યવસ્થા કરી રાખીએ છીએ થોડીક નાની અમથી આમ નાસ્તો, પાણી એવું અને હોળી રમીએ છીએ બધા ભેગા થઈ ને નાના મોટા બધા અને પછી થોડા ભજન બી કર્યા હતા. ભજન અને અ પ ત્યાં નાસ્તો કરીને પછી ઘરે આવ્યા હતા.
હા અમારે ત્યાં પણ થોડું ઘણું નાસ્તો હત હતું અને પછી જમવાનું પણ નીચે જ હતું તો જમી કરીને પછી ફ્રી થઈ ગયા હતા તો પછી ફરવા નીકળી ગયા હતા બધા લોકો તો બહાર ફરી કરીને પછી આવ્યા અને અ પછી તો આરામ જ કર્યો અને થોડું ઘણું રાતના ખાવાનું બનાવ્યો અને પછી સુઈ ગયા એટલે બે દિવસ તો હોળીના ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી હોળીમાં મજા તો બહુ આવી હ
હા હા અમારે અહિયાં હોળી ના દિવસે હ એક બીજી રીત બી હોય છે અમારે અહિયાં શું હોય છે કે જે નાના બાળકો જે નવજાત બાળકો જન્મ્યા હોય ને એમની જેમની ફસ્ટ હોળ હોય છે ને પહેલી હોલી તો એમનું ના અ ઢૂઢ કરવામાં આવે છે એમની ઢૂઢ થાય છે.
હા બરાબર એ અમારે ત્યાં પણ થાય છે આવું હા એ અમારે ત્યાં પણ આવું થાય છે ઢું ઢુંડાનો ઢૂઢવાનો ઉત્સવ થાય છે.
હા ઢુંંડોત્સવ કહેવાય છે એને તો અ એના થી એવું કે છે કે બાળક એને ઢૂઢ એની કરીએ ને તો બાળક કોઈ પણ અવાજથી અને એવાથી બીક નથી લાગતી એને
હા.
હા એવું ઢૂંઢ ઉત્સવ થાય ને તો નાના બાળક ને નીચ છે. સાડીને અને અ પછી એના ઉપર ને જે ગેરિયા હોય છે ને એ લોકો અ દાંડિયાથી પછી આમ એની દાંડિયા ખટકાવે છે.
ખટકાવે છે હા બરાબર બરાબર. બરાબર મને એક સરારખી રી તે ખબર નહતી તો આજે તમારાથી ખબર પડી ગઈ મને પણ આવું અમારી ત્યાં પણ થાય છે આવું બધું ઢુંંડોત્સવ થાય છે અને બહુ મજા આવે છે એમાં
હ અને અમારે વસ્તુ છે. બધી જગ્યાએ અ જેમ કે આપણેે હોળી રંગોત્સવ હોળી અ હોળી હોલિકા દહન થાય છે એના બીજા દિવસે કરીએ છીએ અમારે ત્યાં ગામડામાં બધી બધા ગામડાએ અલગ અલગ અલગ દિવસે થાય છે કોઈ પાંચમ રમે છે. કો એક બીજા દિવસે ઢુંંડ ના બીજા દિવસે રમે છે એવી રીતે આમ બે થી ત્રણ દિવસ સુધી હોળી નો ઉત્સવ થાય છે. અને અમારે ત્યાં ઠાકુરજી નું મંદિર ને ત્યાં બહુ જ સરસ તરીકે રીતથી હોલી ખેલે છે એમાં ફૂલોની હોલી બી રમે છે.
હા બરાબર ફૂલોની હોલી કેવી રીતના રમે છે.
એટલેને જે આપણે રંગનોો ઉત્સવ કરીએ છ છે ને જેવી રીતે રંગ ઓર્ગેનિક રંગ લગાવીને ઉત્સવ કરીએ એવી રીતે ફૂલ વરસાવીને રમે છે.
ઓકે હા તો એમાં બહુ મજા આવતી હશે ને.
હા જે કૃષ્ણ ભગવાનનું ટેમ્પલ હોય ને ત્યાં એવી એવી રીતે રમે છે ફૂલોની હોલી
હા તો ફૂલોની હોલી તો બહુ મજા આવતી હશે ફૂલોની હોલી રંગોની હો હોલીનોો તહેવાર તો બહુ આનંદિત થ બહુ મજા આવ હોલી ખેલવામાં અને હોલી એવું તહેવાર છે કે એમાં આપણને કેવું બધા લોકો મોટાથી નાના બા બધા બહુ એન્જોય કરે છે.
હા સાચી વાત. અને એમાં તો બાળકો ન તો પૂછ છો જ નહી બાળકો જેટલું એન્જોય કરે ને એટલું તો કોઈ જ નથી કરતું. બધી રીતે પાણીથી રમે ગુલાલ થી રમે પછી બધ
હા હા બાળકો તો બધી રીતે પાણી પછી એ બલૂનમાં પાણી ભરી નાખે અને પછી લોકો પર ફેંકે અને એ રાતના જ પ્લાનિંગ કરી રાખે છે ભાઈ બલૂન રાતના જ બલૂનમાં પાણી ભરી નાખે અને સ્ટોક કરી દે છે. છે
હા એમનો ઉત્સવ એમને કેટલું રમવાનું કેટલું ઉત્સવ હોય છે એ ના જ બધી તૈયારી કરી નાખે છે. કે કેવી રીતે કાલે કેવી રીતે રમવું છે અને કેને સૌથી વધારે શાર બનાવવા છો કેવી રીતે એને એના પર રંગ લગાવવાનું એ બધું એ પેલાથી જ વિચાર કરી નાખે છે બાળકો
હા એ તો બરાબર કીધું એ લોકો પેલાથી જ વિચાર કરી રાખે છે કે એ લોકો કેવી રીતના હોલી મનાવવાના છે અને કેવી રીતને કે કોને પરેશાન કરવાના છે તો એ લોકો તો પેલાથી જ બધું ડિસઇડ કરી નાખે છે એટલે બાળકોને તો સૌથી પ્રિય હોય છે આ હોલીનોો ત્યાં અને લોકો તો કેટલા એક્સાઈઇટેડ રહે છે. કે આ લાવો આ કલર લાવો પછી રંગો લાવો પછી પિચકારીઓ મંગાવે બલૂન્ લાવે અને બહુ એન્જોય કરે બાળકો
હા બાળકો બઉુ ન્જોય અને કેટલી વેરાયટી હોય છે આ પિચકારીઓ બલૂન હવે બલૂન બી જાત જાત ની રીતે ભરે છે પેલા તો આપણને એક એક બલૂનને ભરવાનો હવે તો એટલી બધી ટેકનોલોજી બી ડેવલપ થઈ ગઈ છે ને એક સાથે આપણે દસ પંદર બેલુન એક સાથે તૈયાર કરી શકીએ છે.
હા એજ ને આટલે આજે તો ટેકનોલોજી એટલી વધી ગઈ છે તો એ હવે તો એટલી મહેનત કરવાની જરૂર નથી બાળકોને પેલા તો એક એક બલૂનમાં ટેપ ના નીચે પાણી ચાલુ કરીને પછી ભરવા પડતો એક એક હવે તો આવું ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે એ એટલી મહેનત કરવાની જરૂર નથી.
હા સાચી વાત.
હવે તો બધું ટેકનોલોજી એટલું વધી ગઈ છે એટલે બાળકોને તો મજા પડી ગઈ છે ને એટલું બધું કેટલું પિચકારઓમાં કેટલી વેરાયટીસ હોય છે.
હા પિચકારઓ અનેટ કલર બી કલર બી પણ છેને કલર બધા આપણે જોખિમ ભર્યા કલર એવા યુઝ નહી કરવા જોઈએ રંગ આપણે ગુલાલ ઓર્ગેનિક કલર હોય ને એનાથી જ રમવું જોઈએ નહી તો જે આ ખતરના અને આ કેમિકલ વાળા કલરો જો આપણે યુઝ કરીએ તો સ્કીનનું સ્કીનની પ્રોબ્લમ થાય બીમારી થાય સ્કીનની વાળ ખરાબ થાય આંખમાં કોઈના આંખમાં જતું રહે તો બી પ્રોબ્લમ થાય એટલે આ બધું ધ્યાનમાં રાખીને કોઈ પણ તહેવાર આપ આપણે મનાવીએ તો એને આપણી સુવિધા અનુસાર મનાવવું જોઈએ અને આપણામ આપણા સ્વાસ્થ્ય નો બી ખ્યાલ રાખવો જોઈએ.
એ એ તો એકદમ સાચી વાત બરાબર કીધું તમે હા આપણને પોતાનું પોતાના શરીર નું ધ્યાન રાખીને જ ત તહેવારો મનાવવા જોએ. જોઈ અને એ જો પહેલાં જોવું જોઈએ કે આપણના શરીરને કોઈ નુકસાન ન થાય એટલે એ બરાબર ઓર્ગેનિક કલર્ યુઝ કરવા જોઈએ. આવા ખતરનાક કલર યુઝ કરે કે પછી એલર્જી થઈ જાય છે, અને સ્કીિન ને બહુ અફેક્ટ કરે અને પછી આપણની સ્કીિન ને બહુ ઇરિટેશન થઈ જાય છે, પછી ડોક્ટર પાસે જવા પડે અને કેટલું પ્રોબ્લેમ થઈ જાય એના કરતા તો ઓર્ગેનિક કલર યુઝ કરીએ તો કઈ પ્રોબ્લેમ ન થાય.
હા, સાચી વાત એટલે જ તો એક તો કહીએ છીએ કે થોડું અ મતલબ કોઈ બી તહેવાર ઉજવો પણ આપણું થોડો સચેત થઈને અને અ જાગૃત થઈને કરવું જોઈએ એન્જોયમેન્ટની જગ્યા એન્જોયમેન્ટ પણ આપણું આપણને સ્વાસ્થ્યને નુકસાન નુકસાન ન થવું જોઈએ એના લીધે.
હા એ તો છે જ, આપણને ત્યહાર મનાવવા જોઈએ એન્જોય પણ ફૂલ કરવું જોઈએ એમ નથી કે એન્જોય નહી કરવો જોઈએ. જોઈએ એન્જોય બરાબર કરવું જોઈએ. એન્જયની જગ્યા એન્જોય, અને પોતાની પોતાની જાતને કેવી રીતે આપણને પ્રોટેક્ટ કરી શકીએ આ પહેલા જોવું જોઈએ. જોઈએ કે ભાઈ પોતાને કઈ નુકસાન ન પહોંચવું જોઈએ.
હા સાચી વાત.
એજ ને લોકો તો આ વિચારે પણ નહી પોતાના વિશે કે ભાઈ, કઈક થઈ જશે કઈક કલર એવા એવી રીતને રંગે છે એકબીજાને કે ભાઈ કોઈને નુકસાન પણ થઈ જાય કેટલા લોકોને તો વાગે પણ છે ચોટ પણ લાગે છે કેટલી. ગંદી રીતે મતલબ કોઈ કોઈ લોકો બહુ ખરાબ રીતે હોલી રમતા હોય. છે તો મને તો આ આ રીતે હોલી રમે એ પણ નહી પસંદ.
હા સાચી વાત રમો એ એટલે એન્જોય થઈ કરીને અમારે ગીતો વગાડે અને એટલી સરસ રીતે શાંતિથી, રમે ને, એમાં એન્જોયમેન્ટ બી થાય. અને તહેવાર નો મતલબ આપણને એવું બી લાગે કે હા ભાઈ આ કોઈ નવીન તહેવાર એના લીધે આપણે, અમ મતલબ આપણા આ એવો હોલી એક એવો તહેવાર છે ને, કે એકબીજાની જે એ છેમ શું કેહેવાયને ખુશી. એ એક બીજા પ્રત્યે પ્રકટ કરવાનું. ને એવો તહેવાર છે.
હા એકબીજાને ખુશી ખુશી ફેલાવાનો તહેવાર છે કે ભાઈ એક દૂજાને, એકબીજા લોકોને આપણને ખુશી શેર કરીએ પછી ખુશી એક દુજા સાથે ખુશી, ફેલાય એકબીજામાં એજ હોલી તો આવું જ તહેવાર છે કે ભાઈ લોકો શાંતિ થી ને ખુશીથી આ તહેવાર ઉજવે આમ નથી કે ભાઈ એકબીજાને કોઈ ચોટ કે નુકસાન કે કઈ થાય.
હા સાચી વાત છે એના, કોઈને ચોટ નુકસાન થાય એવો કામ નહી કરવાનું ખુશી થી રમો ખુશી ફેલાવો પર્વ એવા હોય છે કે આપણે. ખુશી ખુશી ઉત્સવ મનાવીએ એમ એના એના બદલે જે આપણે, એવા કલરો હાર્મફુલ કલર યુઝ કરીએ તો એના પરથી આપણને નુકસાન થાય એવું નુકસાન ના કોઈને થવો જોઈએ.
હા એ તો બરાબર કીધું કે આપણને હાર્મફુલ કલર્સ કે પછી કંઈ પણ હાર્મફુલ વસ્તુઓ ન વાપરવી જોઈએ આપણને, બને ત્યાં સુધી આપણને પોતાની પોતાના જે પોતાના માટે સારું છે એ જ વાપરવા જોઈએ અને કઈ નને આપણને તો ભાઈ. સારી રીતે હોલી રમીએ છ છેએ અને આપડ લોકોને પણ આમ જ કએ કે ભાઈ, ઓર્ગેનિક કલર જ યુઝ કરો.
હા, અને અમારે ત્યાં હોળ પર એટલે ગુજીયા પણ બનાવે છે.
હા હા ભુજિયા બહ જગા ભુજિયા બનાવે છે અમારી ત્યાં પણ ભુજિયા, બનાવે છે લોકો.
હા હા ચલો પછી મળીયે હા.
હા ચાલો પછી મળી ઓકે ધ્યાન રાખજો.
હા ઓકે બાય.